હા બસ મજામાં. તમે તો બહુ ફરી આવી્યા ને.
હા ભાઈ હવે ઈચ્છા હતી કે ભાઈ ખાટુ શ્યામ જવું છે તો, હવે રિઝર્વેશનને બધું મળી ગયું તો પછી જેવી, શ્યામજીની ઈચ્છા, તો ફરી આવ્યા. સરસ છીપ રહી હૈ. હમ.
ના ના સરસ સરસ એટલે બહુ સાંભળ્યું છે મેં બી, આપણા અંબા માતા ના મંદિરે બી હવે, એ લોકો બે વખત એમને ખાતુ શ્યામજીની પેલું એ લોકો લાવેલા હતા ને યજ્ઞ ને બધું કર્યું હતું. પેલા ચાલો તમારી તે પતિ, તો શું આપણે દર્શન કેવી રીતે સરસ થાય છે કે લાઈન હોય છે?
હા, હા સરસ થાય છે હવેમાં એવું ને અમે તો રિઝર્વેશન બ આવેલું એ છે ને રીંગસ રીંગસ સ્ટેશન પરથી, ત્યાંથી પછી પચીસ કિલોમીટર, અ દૂર છે. તો અમને રિંગ સ્ટેશનનું નહી મળેલું પણ અમને જયપુરનું રિઝર્વેશન મળેલું, હવે એમાં એવું છે ને કે જયપુર ઉતરી ને પછી તે દિવસે તો અમે લોકો, જયપુર ફરી આ એક ટેક્સી જ અમે લોકોએ બુક કરી દીધેલી, ને હવા મહેલ છે. પછી અમુક બધા પેલેસીસ છે ને એવું બધું અમે થોડું જોયું અને એમાં અમે દિવસ પસાર કરી દીધો ઘણા બધા ટુરિસ્ટ લોકો આવે હ બહ સરસ છે જયપુર તો પિંક સિટી તો એટલી સરસ છે ને કે ન પૂછો પછી બીજે દિવસે સવારે અમે પાછો ગાડી વાળા ને બોલાવ્યો, ને ગાડી વાળા એ અમને છે ને પેલા ત્યાં એક સાલાર ગણપતિ ર છે. હનુમાન સાલાાર બાલા બાલાજી સા એ કરીને તો તે ખસું દૂર હતું. એ બસો કિલોમીટર જેવું થાય. પણ ગાડી વાળો અમને લઈ ગયો ને ત્યાં પછી નજીકમાં બીજા બે ગણ ગણપતિ નું ને કંઈક એવા બધા મંદિર હતા એ દર્શન કરાવીને પછી અમને એ રિંગસ થી ખાટુ શ્યામ અમને મૂક્યા. હવે એમને એવું છે ને કે અમે પોય ચા ઢી વાગે ને મં મંદિર બંધ થઈ ગયેલું એટલી વાર માં. ને પછી ચાર વાગે મંદિર ખુલે. પણ લોકોની જે શ્રદ્ધા છે ને એ તો બહુ જ મોટું કામ કરે. બહ ગીરદી એટલી બધી ગીરદી કે ન પૂ છો વાત. ત્યાં એ વી બી માનતા છે કે ત્યાં એક શામજીને મોર નું પીછું, ને ત્રણ આપણે જે અતરની શીશી આવે ને ઈ ત્યાં મળે જ એ અતરની શીશી ત્યાં લઈ જવાની, ત્રણ હોય એમાંથી બે ત્યાં મૂક્યા આવાની ને એક શીશી આપણે લઈ આવવાની, કે આપણું જે કઈ કામ હોય ને એ બોલીને આપણે લેવાની, કે શ્યામ બાબા હું મંદિર માં મૂકીશ ને પછી જયારે પાછા આપણે ઘરેલ લઈ આવીએ શીશ શીને મોર નું પીછું ત્યાં અહ અડાડીને, ને ઘરે લાવીને મૂકી દેવાની આપણા મંદિર માં. ને આપણી જેવી માનતા પતે તેવી પછી આપણે પાછું એ શ્યામ બાબા એ અતરની શીશી લઈને જવાની, પણ લોક લોકોની એટલી શ્રદ્ધા છે ને કે તમારા બનતા કામ બધા પૂરા થાય. મારા અહ હસબન્ડની બહુ ઈચ્છા હતી કે ભાઈ શામ જવું છે તો સરસ દર્શન થયા અને બહુ સરસ હતા, ને અમને તો બહું ફાઇન રીતે બે વાર દર્શ દર્શન કયરા અમે તો, ત્યાં ઉભા ભી રહ્યા હોય. ગરદી થાય એમ પણ આમ રનિંગ પ્રબ્લિક કેવું કે આમ બધા લાઈનમાં જ જાયા કરે અને આપણે બી દર્શ કર્યા કરીએ. એટલે સરસ દર્શન ગ્યા.
ચાલો સરસ-સરસ તમારી જે ઈચ્છા હતી અને તમારે જે જવાનું હતું તે તમે જઈ આવ્યા તે સારી વાત કહેવાય. કેમ કે મેં પણ બહુ સાંભળ્યું છે. હા શ્યામ બાબા નું, હું પણ ગઈ છું પણ બહુ વર્ષો થઈ ગયા. ત્યારે તો આપણને આટલું બધું સાંભળવા નહી મળતું તું, અને ત્યારે તો આટલું મોટું અત્યારે જે લોકોએ રિનોવેટ કરીને જેટલું મોટું મંદિર કયરું છે ને એટલું હતું પણ નહી. એક એકદમ નાનનું એમનું જે પેલું ઓરિજિનલ મંદિર હતું ને તે જ હતું. ચાલો સરસ તો અમે બી શું કે બે દિવસ ની રજા હતી ને તો ક્યાં જઈએ-ક્યાં જઈએ કરીએ કરતા તા તો પછી અમે ભીમાશંકર જાવાનું ચાયરું અને બધું પ્લાનિંગ થઈ ગયું, પણ એ તો સારું થયું અમે ગૂગલ ઓનલાઈન જોયું કે ભીમાશંકર મંદિર ક્યારે ખુલે છે ને શું છે, પછી ખબર પડી કે ભીમાશંકર મંદિર તો રિનોવેશનમાં છે જાન્યુઆરી ફસ્ટ થી, તે હજુ ખુયલું જ નથી તે તો સારું થયું નહી તો અમે એટલું બધું ટ્રાવેલ કરીને અહ બાય રોડ જવાના હતા, અને જતે તો બધું તો મંદિર તો બંધ અને એમ જ પાછું આવું પડશે એટલે પછી એવું વિચાર્યું કે હવે બીજે ક્યાં જઈએ, એવું વિચાર્યું કે ચાલો સારંગપુર બાજુ જઈએ કે. બીજે કસે પછી મેં કીધું કે સારંગ. પૂર તો હવે આપડે ગયેલા જ છે બે કે ત્રણ વખત થઈ ગયું છે તો નવરાત્રી બી ચાલે છે અને સપ્તશુંંગી મંદિર આપડે કોઈ દિવસ ગયા નથી એટલે પછી મેં ઘર વાળા ને કીધું કે ના એના કરતા આપડે છે ને સપ્ત. શુંંગી જઈ આપડા થી અહયા નજીક બી ખરું અને આપણે દર્શન બી નથી કર્યા મા. માતાજી ને નવરાત્રી બી ચાલે છે તે એક સાથે આપણું કામ પતે એટલે પછી અમે શનિ રવિ બાજુ અમે સપ્તસુંંગી ગયા હતા એ પણ બહુ સરસ. છે.
હમ ના ના બહુ ફાઇન છે મંદિર સપ્તસુંંગીનું અમે ગયેલા તો છે પણ લગભગ ઘણા વરષથી આ. ને વરસ. પછી જવું પડ્યું એમ.
ના એટ. એટલે અમે તો છે ને અહિયાં અમે તો આઠ વાગે જ નીકળેલા હતા અમે કઈ બહ વહેલા જ વેલા નઈ નીકળેલા હતા આઠ વાગે શાંતિથી ગાડીમાં નીકળ્યા તો અમે સાડા બાર વાગે. એટલે તો ત્યાં મસ્ત પહોંચી ગયા કેમ કે રસ્તા બહુ સરસ છે. અને સાડા બાર વાગ્યા. પહોંચ્યા અને ઘરદી તો નવરાત્રી એટલે તમને ખબર જ છે કે બધા ના કુલદેવી હોય અને શનિ રવિ ની રજા હતી એટલે ઘણી બધી બહ એટલે બહુ જ ઘરદી. રાત્રે પછી અમે રો. બેની ટિકિટ લીધી તો આ કેબલ. રોપવે નથી કેબલ કાર જેવું છે પણ બહુ સરસ છે એક કાર જેવી હોય તેની અંદર સાત સિત્તેર લોકો એક સામતા જાય પણ ગરબી એટલી ને એટલે અમને એનું વેટિંગ જ અમને કલાક જેવું તે એ વેટિંગ નું જ થયું એટલે એ લોકો બેચિસ જેવા. પાડેલા હતા. આમ રૂમ જેવા હોય. તો એક રૂમ બે રૂમ ત્રણ રૂમ એવી રીતે ત્રણ રૂમ. તો બેચિસ બેચિસ ની અંદર એ રૂમમાંથી એ લોકો. માણસોને જતા કરે એટલે ભલે આટલો બધો તાપ ને ગરમી હતી પણ આપડે અંદર રૂમમાં બેસી. બિલકુલ એટલે બિલકુલ અમને તાપ નઇ લાગ્યો અને નીચો મોટો હોલ્. લૌકોએ જે છે ને ત્યાં છે ને ખાવાની પ્રસાદી બધી એટલે બધી વ્યવસ્થા તો એ લોકોએ અંદર જ કઇની છે અને રોપવેમાં ઉપર જતા તો છે ને ખાલી આપણને બે મિનિટ જ લાગે એટલે અમે રોપે ને એમ જો ચાલતા જવું હોય ને તો તો આપડા પાંનેરા મંદિર જેટલું જ છે પાંચસો ને એક દાદર જ છે પણ પછી હવે આટલા તાપ ની અંદર એ ચડવું ને બદુ આટલું ટ્રાવેલિંગ કરીને ગયા હોય એટલે પછી અમે વિચાર્યું કે ચાલો એના કરતા રોપવેમાં જઈએ અને પછી ઉપર પહોંચ્યા તો ઉપર બી આખું મંદિર છે ને બંધ મંદિર છે કેમ કે ડુંગર ઉપર મંદિર છે ને આપડે એમ નીચે થી જોઈએ તો આપને એમ થાય કે કેવી રીતે મંદિર બનાવ્યું છે લોકોએ અને પછી અંદર બી આપડે ખાસી ઘરદી એટલામા સર્કલ કરી કરી રાઉન્ડ રાઉન્ડ કરીને આપણે જવું પડે પણ પંખા એટલે એક બી જગ્યા એવી નથી કે પંખા નથી એટલે તમને બિલકલ બિલકુલ એટલે બિલકુલ ગરમી નહી થાય અને પછી તમે ગર્ભગ્રહ ની અંદર બી આમ પહોંચો ને એટલે માતાજીની એટલી મોટી મૂર્તિ છે ને કે આપણને જોઈને જ એટલો આ બધો આનંદ થાય કે કે ચાલો માતાજી આપણને એટલું બોલાવવા અને આટલા સરસ અને દર્શન કર્યા અને બીજા મંદિર જેવું નથી કે આમ ધક્કા મારીને આપણને બહાર કદી લે અને આપણને દર્શન નો ટાઈમ પણ નહી મળે પછી અમે તો જરા ગરભૂરા માંથી બહાર આવ્યા પછી ત્યાં બહાર એક મોટું હોલ જેવો હતું ત્યાં બધા બેૈસા અને એટલું મસ્ત દસ પંદર મિનિટ અંદર મંદિરમાં બેસીને ભગવાન નું નામ લીધું એટલું સરસ લાગ્યું ને કે ચાલો માતાજી એ એટલી શ્રદ્ધા આપડી હતી કે દર્શન કરવાનો આપણને મોકો માઈલો
હમ સાચી વાત છે અને આપડે શ્રદ્ધા થી સાચા ભાવ થી જઈએ ને તો ભગવાન આપણને દર્શન આપે જ છે સરસ બધા હમણાં તો નવરાત્ર ચાલે એટલે બધી રીતે બધી જ જગ્યાએ ભીડ તો ખલવાની જમે અમે જોવ હી સંડે પાનેરા જવાનું ન કે કર્યું ને અમે છ એક વાગે જેવા નીકળ્યા પાનેરાબા બી એટલી ગરદી હતી કે ન પૂછો વાત લોકો તો આઠ કે નવ વાગ્યા ને તો બી લોકો હજુ આવ્યા જ કરતું હતુ, એટલી ગરદી હતી ઉપર ને લોકો ઘરબા રમેને એવું સરસ ભવ્ય દ્રશ્ય લાગે ને આપણાને કે. એકદમ ભાવ ભક્તિ વાળું ને બઉ સરસ અમે તો દર્શન કર્યામ વાણેરા માતાના ડુંગર ને બી. હમ બહુત સરસ હતો.
ના મારે આ વર્ષ ના હજુ બાકી છે. એટલે હવે વિચાર છે કે હવે એક બે દિવસની અંદર સાંજે દર્શન કરી આવો. હવે એવા તો ઘણા લોકો છે. કે જે લોકો રોજે પાનેરા ડુંગર ચડવા જાય છે એટલે. એટલું સત આપ પાનેરા મંદિરની થઈ ગઈ છે.
અચ્છા એમાં એવું છે ને કે મારો ભાઈ પેલા દર રોજ જ મંદિરે સવારે અ આવી રીતે નવરાત્રમાં તો રોજ સવારે છ વાગે જતો રહેતો, ને પછી આવી રીતે કલાકમાં ઉતરી આવતો તો થોડું સારું રહે. પણ હવે એને આપડે તો નોકરીયાત માણસો ને આપણને જેમ ટાઈમ મળે એ પ્રમાણે જઈએ, હું તમને થોડું બીજી બી માહિતી પૂછવા માંગતી હતી કે તમે પેલા મહાકાળ બી ગયેલા હતા એવું મેં કઈક સાંભળ્યું છે તમારો ભાવ ભી બોલતા હત ત કે મહાકાળ બી બેન ગયા વેલા તો થોડી પછી લાગે તો માહિતી આપજો કારણ કે મેં મહાકાલ માટે ઓનલાઈન તપાસ કરી ને તો એ લોકો એ મા એપ્રિલ મે બે મે થી બધું બુકિંગ થઈ ગયેલું મેનું બી બુક બુકિંગ થઈ ગયેલું ને જૂનનું પહેલી તારીખનું બુકિંગના માટે મે ની અંદર કોન્ટેક કરવાનું એવું લખેલું હતું, એટલે તાબી મારી ઈચ્છા છે કે મારે જવું છે.
ના ના હું ચોક્કસ તમને માહિતી આપ પીશ કેમ કે. એની બારી અમુક ટાઈમે ખુલે છે એટ એટલે હું તમારા ભાઈ ને કહીશ. કે અમે એની અંદર છે ને તમને કોન્ટેક્ટ કરે. અને એ બી એ દર્શન નો મહાકાલ માં જઈને આ આપને જે શાંતિ અને જે એ ભસ્મ આરતી ના જે આપણે દર્શન કરીય ને. એટલે આ હું બધ તું મન શાંત થઈ જાય કેમકે એ બી બહુ એટલે બઉ આલોકિક એમના દર્શન હોય છે, અમને ત્યાં બી ઘરદી અને અમે રજાના ટાઈમ પર ગયેલા. એટલે તમને ખબર છે કે હવે લોકો બધા મંદિરે બહુ જાય છે એટલે અમને ઘરદી ને બધું નહીર્યું અમારે બહુ લાઈનમાં બી ઊભું રહેવું પડ્યું પણ બદરશન બહુ સરસ. થઈ ગયા. એટલે કઈ વાંધો નહી હું તમને છે ને એવું હશે ને. તો તમારા ભાઈ ને. કઈશ. કે તમને પાછું કોલ કરે. અને તમને માહિતી આપે ઓકે તો પછી આપડે પાછા સાંજે વાત કરીએ હા હા ચાલો આવજો આવજો.